કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં આજનો ટોપિક હું છે.? હેલો હા હા આવે છે આવે છે આજનું ટોપિક હું છે? આજ શેના ટોપિક ઉપર આપણે વાત કરશું?
આપણે વાત કરશું સારા વસ્ત્ર. મોડન અને હા એના ઉપર આપણેે વાત કરીશું.
તો તમે કેવ.
જેમ કે સાડી છે એ પૂજા હોય એમાં આપણે પહેરી શકીએ અને જે મોર્ડર્ન કપડાં હોય આપણે ઓફિસ કે વર્કમાં આપણે એવા કપડા વધારે સારા લાગ્યા આપને.
કામ કર થોડા મે કેવ.
હા
પેલું મોર્ડન ડ્રેસ ડ્રેસ અને ટ્રેડિશનલ ડ્રેસ જેવું છે ને ક ટોપિક આપડું.
હા એવું છે.
તો મોર્ડર્ન ડ્રેસ આપણેે ક્યાં ક્યા વ પહેની શકીએ? પેરી શકીએ એટલે વેર કરી શકીએ અને ટ્રેડિશનલ આપણે ક્યાં ક્યાં પહેરી શકીએ? તો એ એના આપ આપણે આજે વાત કરશું તો મોર્ડન આપણેે અ જો કોઈ પાર્ટી ફંક્શન હોય કોઈ ઓફિસ વેર હોય યા ફીર આપડે કોઈ કોલેજમાં યા ફિર આપડે કઈ ફંક્શનમાં ગયા હો તો તેવી રીતે આપણે મોર્ડન પહેરી શકીએ અને મોર્ડનમાં પણ બહુ બધા અ વેરાયટી આવે તમે ફોર્મલ પહેની શકો પાર્ટીવેર પહેની શકો વનપીસ યા વેસ્ટન સાઈડ અ બઊ બધા છે કે તમે પહેરી શકો અને પેલા ટ્રેડિશનલમાં તમે ટ્રેડિશનલમાં બઉ બધા અ વેરાયટી ટી છે ને બઉ બધા કે પેલી બનારસની સાડી અને ધોતી કુર્તા સાઉથમાં લુંગીને ધોતી આપડા હમ આપણા પંજાબ સાઈડમાં પન કુર્તીઝ અને પેલા પગડી વેર કરીએ. આવુ બધું છે ટ્રેડિશનલમાં. અને ટ્રેડિશનલ અને મોર્ડન બે બેઉ મિક્સ નહી થાય શકે. કેમ કે એક મારી ફ્રેન્ડ છે એ એમના વાદમાં રે એમનું બે બેબી છે. તો એ પહેલા મોર્ડર્ન પહેનતી હતી, અને અત્યારે તો એ એમની ઘેરમાં છે તો એ ટ્રેડિશનલ જ પેને એમ સાડી, કુર્તા જેવું એવું બધું
હા બરાબર સાચી વાત છે તમારી. ઘણી જગ્યા એવી હોય કે જ્યાં એમ સાડીઝ પહેરવી પડે. જેમ કે પૂજા છે.
હહ
પૂજામાં હા પૂજા છે હમણાં હવે નવરાત્રિ સ્ટાર્ટ થશે. કે નવરાત્રી આવશે એટલે નવરાત્રિમાં શું બધા ગરબા રમવા જાય એ તો ત્યારે ચોલી જ પહેરે વધારે.
હમ હમ ચોલીની ચણ્યા ચોલી ને
હા ચણિયાચોરી
હમ તો આ તમે આખું કશો તો મને સમજ પડશે.
હા એમ કે ચણિયા ચોરી પહેળે પછી ઘણી જગ્યાએ એવું હોય કે ઘણી ઋતુ એવી હોય. જેમ કે શિયાળો છે, શિયાળામાં આપણે સ્વેટર પહેરી, ઉનાળામાં આપણે સુતરાઉ કાપડ પહેરીએ
હમ હમ હમ
ચોમાસામાં હ
હા શિયાળા હજ અત્યારે વરસાદ ચાલતુ છે
ખત આપણે ઋત પ્રમાણે પણ આપણે કપડાં પહેરતા હોઈએ છીએ.
હ હ હમ એ તો તમારી વાત સાચી છે. અત્યારે વરસાદ ચાલતું છે, તો અત્યારે વરસાદમાં તો કોઈ એવું ફિક્સ નથી. કોઈ માણસ યા કોઈ વ્યક્તિ કોઈ પણ પેની શકે કેમ કે ક્યાં તરત જ વરસાદ થઈ પણ શકે, નહી પણ થઈ શકે. તો વરસાદમાં તો બધા મારે હજુ તો બઉ લાાઈટ અને નોર્મલ ડ્રેસકોડમાં આપડે જેમકે ટ્રેડિશનલમાં કોઈ વેર કરે તો એ ખાલી કુર્તા અને ધોતી વેર કરે અને આ મોર્ડન કલ્ચરમાં વેર કરીએ તો જીન્સ અને શર્ટ આવ આ બધો અમારા બાજુ ચાલે કેમ કે અગર તમે ભીગાઈ જશો તો બધું સુકવામાં બહુ ટાઈમ લાગે. તડકો તો અત્યારે આવતો જ નથી. એ માટે.
હમ અને આપણે ભારત દેશમાં છીએ તો ઘણો સાર સારું કહેવાય કે આપણે ભારત દેશમાં છીએ તો આપને બંનેનો લાભ મળે છે. ટ્રેડિશ નલ એન મોડન. જેમ કે આપડે કઈ પણ પ્રસ સંગ હોય તો આપડે સાડી ને એ પહેરી શકીએ છીએ. અને મોડમ જેમ કે આપણે ઓફિસમાં વર્ક કરીએ તો. વર્ક કરવા આપણે ઓફિસમાં જઈએ તો આપણે ઓફિસ જવા માટે આપણે મોર્ડન કપડાં પહેરવા જોઈએ. અને એ આપને સારા કામ કરવા માટે સારું. સારું પડે એટલા માટે આપણે મોર્ડન કપડાં વધારે ચૂઝ કરીએ.
હમ તમે પેલા નવરાત્રી પર થોડુંક ડિસ્કસ કરી શકો ટોપિક કે નવરાત્રીમાં બધા હું પેને? છોકરાને, છોકરી. મહિલાને પુરુષ શું શું પહેને એમાં ડિઝાઇન શું થાય? એમ કયું અલગ અલગ ડિફરન્ટ ટાઈપનું થાય, ગરબા કેવી રીતે રમે બધા રમે ને થોડું ડિસ્ક્રાઈબ કરી શકો?
નવરાત્રીમાં એમ કે આપણેે છોકરીઓ ચણિયા ચોરીએ પહેરતી હોય. પછી છોકરાઓ છે એ કેળિયા પહેરે, માથે પાઘડીઓ પેરે, નીચે ધોતીઓ પેરે વગેરે વગેરે એમ કે એમ અલગ અલગ બધાનું હોય.
હમ હમ
અને નવરાત્રીમાં હા નવરાત્ર ત્રીમાં તો શું કે ઘણા બધા ભાગ પણ લેતા હોય. એટલે તો વધારે હેવી હેવી હેવી હોય એ પણ ચણિયાચોરી પહેરતા હોય, વધારે વજન વાળા ભી પહેરતા હોય.
હમ હમ હમ
ઘણી જગ્યાએ એવું બની શકે કે આપણે અમુક અમુક પાર્ટી પ્લોટ કે ન્યા હોય તે ત્યાં બધા કોમ્પિટિશન કા હોય. ત્યાં વધારે હેવી ચોલી પણ પહેરવા પડતા હોય.
હહ
અને એ હેવી ચોલી પહેરીને બી છોકરીઓ રમતી હોય. એને પણ મજા આવે. તો ભી એ ખુશ હોય.
હ તમે રમ્યા કર તે? તમે તમારા જે હા તો તમે રમ રમતા હતા?
હા હું પણ રમવા જઉં છું. હા મને પણ ગરબ બા બહુ ગમે છે. ગરબા રમવા તો હા. હરેક ગુજરાતીમાં ગરબા રમવા તો સારી વાત છે. અને રમવા જ જોઈએ. નવ દિવસ હા નવ દિવસ જે રમે ને
હમ
આમ કોઈ જાગી ના શકે રાતે. પણ જયારે એ નવરાત્રીના દિવસો આવે ને નવ દિવસ
હમ હમ
ત્યારે બધા આખી રાત જાગતા હોય, જેને શોખ હોય એ. આખી રાત જાગે ગરબા રમે થાકી જાય તો પણ સવારે એ પાછું પોતાના કામ પર લાગી જાય.
હમ
નવરાત્રી એવો તહેવાર છે કે જેમાં આપને ખૂબ મજા આવે.
હા હા. તો નવરાત્રિમાં તો ટ્રેડિશનલ ડ્રેસ પહેનાય ને કે કોઈ વેસ્ટર્ન પહેન શકે? આવું ફિક્સ છે કે ખાલી ટ્રેડિશનલ પહેવાનું કે વસ્ટન પહેવાનું.
હા એમાં પણ આપણે ટ્રેડિશનલ બી પહેરી શકીએ ને મોર્ડર્ન પણ પહેરી શકીએ. એમાં બી ઘણા બધા હોય વિકલ્પ આપણેે જોઈ શકીએ. ઘણા બધા એવા ડ્રેસ બી હોય છે જે એવા ડ્રે ઘણા બધા એવા જીન્સ પણ આવે છે એવા. જે પહેરી શકીએ છીએ.
હમ તો તમે કઈ કઈ પેલા ગરબામાં કયો કયો. તમે આવે રમતા બે તાળી કે બીજા બીજા બધા આવે. હેલો મારી અવાજ આવે છે.
હા આવે છે અવાજ.
હા તો તમે કયા કયા પ્રમાણના ગરબા ખેલી શકશો તમે કયા કયા પ્રમાણના ગરબા આવે રમવા માટે?
મને તો બધા રીતે જે કે છે ને પેલું દાખલા ને‌ એ બધું, બધું રમીએ છે.
તમે એક્સપ્લેન કરી શકો થોડુંક. કયો કયો આવે એવી મને નહ આવે મને ખબર નથી કેવી રીતે રમે.
છકડી હોય પછી હા. દાખલા હોય.
અચ્છા!
પછી ત્રણ તાલી હોય.
ઓકે બે તાલી ની હોય.
હા બે તાલી ભી હોય.
હમ હમ.
ઘણું બધું હોય કેમ કે એમાં તો આમ ગણવા બેસીએ ને. એટલું ઓછું અને અત્યારે તો જેમ જેમ દિવસો જાય એમ એમ બધું વધતું જાય. જેમ જેમ હા કેમ કે બધું! બધાને બો શોખ વધારે છે અત્યારે.
હમ કેમ કે આજ આજ આપણા ટોપિક પર મોદીજીએ. પણ એક આપણું મોહિમ ચાલુ કર્યું છે સ્વદેશી વાળા. એ સ્વદેશીમાં પણ બધા. આપડા જે ઓલ્ડ ટાઈમ નું બધું વસ્તુ હતું ટ્રેડિશનલ. તા ધોતી એ બધુંને સપોર્ટ કરીએ મોદીજી એ પણ. ઘણા બધા સ્ટેશન પર મેં જોયેલા છે કે આવું છોટું એક નું એક સ્ટોલ જેવું હોય એમાં બધા. આપડા ગમતા રમતા જેવ ક્લોથ મળી જાય. એ બધા આપણા ગર. બા નું યા ફેર લઇટલી કુરતા. યા એક કોટના ખા ખાદી કપડું હોય એ પણ મળી જાય છે. એમ તો આ સિલિકોન આ બધું આપડ સ્કીિન અને બોડી નું ડેમેજ કરે. એમ તો મારી પ્રમાણે આ હારું છે. કે આપણે ટ્રેડિશનલ પણ વ વેર કરી શકીએ ને. મોડન પણ વેર કરી છે તમારે પ્રમાણે કેવું છે?
મને પણ બંને ગમે છે અને મને પણ બંને વેર કરવા બી ગમે છે.
અચ્છા તમે વેર કરું છો બેવ?
હા ટ્રેડિશનલ ને હા.
હ